હેલો હા કેમ છો?
હલો બસ મજામાં તમે કેમ છો? હાલો અવાજ આવે છે મારો હા, ઓકે. શું
હમ્મ, બોલો. બસ આ ઘરની સાફ સફાઈ કરતી હતી.
હમ્મ, સાફ સફાઈ કરતી ઢીંગુ ઈ કરાવે છે સાફ સફાઈ?
હા છોકરાઓ સાથે-સાથે એને પણ મજા આવે.
હા સાચી વાત છે. સાફ સફાઈ
જોઈએ. જેટલું સ્વચ્છ આપડું ઘર હશે ને તેટલું શું કહેવાય અહ આપડે મન સારું રહેશે અને કહેવત છે ને કે જે ઘર સ્વચ્છ હોય ત્યાં જ અહ ઈશ્વરો વસે છે, અને લક્ષ્મીજી નો વાસ થાય છે.
સાચું કીધું. સ્વચ્છતા તો આપડે રાખવી જ જોઈએ, કેમ કે ઘરમાં જો નાના બાળકો હોય અને આપણે પણ કાયમ માટે ઘરમાં રહેવાનું હોય એટલે ઘરની સાફ સફાઈ રાખ ખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો સ્વચ્છતા ન રાખીએ તો આપણે બીમારી બીમાર પણ થઈએ અને ઘરમાં રહેવું પણ ના ગમે. એટલે કોઈ જો અચાનક આવી પણ જાય તો એવું લાગે કે અહ જે સ્વચ્છતાની જે કમી છે દ દેખાઈ જતી હોય છે એ લોકોને.
સાચી વાત છે. તે તેના માટે જો ઓલી કહેવત નથી સ્વચ્છતા ત્યાં પ્રભુ તા, કે આપડે જેટલું સરસ આપડું ઘર અને બધું ચોખ્ખું રાખશી ત્યાં જ આપડે પ્રભુ નો વાસ મ અહહ થશે.
સાચું ચૂકી કીધું.
હમ્મ. અને આપ પડા શું કેવાય આપડું ઘર શું હમ્મ, હા બોલો.
હા. એટલે હું તો પોતે જ એવું માનું છું કે જેટલું આપડું ઘર સ્વચ્છ ને એટલા આપડે પણ સ્વચ્છ અને આપડું સ્વાસ્થ્ય પણ સારું.
સાચી વાત છે. આપડે જેટલું સ્વસ્થ અહ શું કેવાય સારું ચોખ્ખું અને ઘર રાખશી એટલું જ આપડું સ્વાસ્થ્ય, મન બધું સરસ સ્વસ્થ રહેશ શે.
હા અને આપડી સાથે-સાથે આપણે શ શરીર ની સ્વચ્છતા પણ રાખવી એટલી જ જરૂરી છે, જેમ કે નાના બાળકો હોય કે આપડે હોય, આપણે નિયમિત નખ કાપવા કે આ હાથ-હાથ પગ ના જે મેલ હોય મેલ સમય સર કાઢવો, વ્યવસ્થિત ચોખ્ખા હાથ ધોઈને જ જમવું એવી બધી સારી બાબતો આપડે બાળકોને પણ શીખવાડી જોઈ. શીખવાડવી જોઈએ, જે જેથી કરીને જમતી વખતે જો હાથ ધોવાની ટેવ પડી જાય બાળ કોમાં તો એને જે અહ હા જે બીમાર પડતા પણ અટકે છે બાળકો એનાથી.
સાચું કીધું તમે. આપડે પેલેથી જ જો નાના બાળકોને ભી સારી આદતો શીખવાડીશું તો અહ એને સરસ સ સારી યાદો તો શું કેવાય ઈઝીલી શીખી શક કશે અને એ ભી સ્વચ્છ રહેશે સરસ આપડે શરીર હોય કે ઘર હોય બંનેને એટલું જ સરસ સ્વચ્છ રાખવું જોઈએ, તેથી શું કેહેવાય આપડા આસપાસના વાતાવરણ સાફ રહેશે તો આપડું મન સરસ અહ સ સ્વસ્થ રહેશે માનસિક તણાવ ઓછો થશે અને આ આપડે અ કોઈ બી કઈ બી કાર્ય કરવું હોય ને તો આપને સરસ અહ શું કેવાય સ્ફૂરતી જો સાફ સફાઈ વ્યવસ્થિત થયેલી હોય ને તો આપણે કોઈ ભી કામ કરવાની ઈચ્છા થાય આ ળસ ના રહે ઓલું ઘ ઘરમાં ગંદગી હોય ને તો આપણે કોઈ બી કાર કરવામાં એટલી આળસ થાય ને એમ થાય કે હવે કાલે થઈ જશે પછી થઈ જશે એવું જ કઈ અ અ રાખી
એ તો તમે સાચું કીધું અને જો આપડે પોતે સ્વચ્છ રહીશું ને તો આપડે અ બીમાર પણ ઓછા પડીશું એ તો છે જ અને પણ અ સ્વસ્ સ્થ રેવા સ્વચ્છ રહેેવા પાછળ આપણા બીજા પણ ઘણા બધા કે લોકોને પણ જો આપણે સ્વચ્છ દે ખાયશું તો એ લોકો માં પણ આદત પડશે કે સ્વચ્છ અત્યારે બાળ કોને સ્કૂલે જવામાં પણ જે અ બાળકો હોય એને સ્વચ્છ રીતે યુનિફોર્મ રોજ જે ક્લીન કરેલો ચોખ્ખો વ્યવસ્થિત પહેરાવો જોઈએ એના બાળકો ના નખ વ્યવસ્થિત કાપેલા હોવા જોઈએ એવી બધી સ્કૂલે થી પણ હા ટીચરો શિક્ષક કો એને શીખવાડતા હોય છે એવી આદતો વિકસાવતા હોય છે જે ખુબ સારી બાબત છે. કે બાળકો માં પણ એ સ્વચ્છતાનું એને જે આદત પડે છે એ નાનપણથી આપડે પાડવી જોઈએ.
સાદ વાત છે અત્યારે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી અ જાળવવાની છે ને એ સારી યાદ જ છે આપડે દરરોજ શું કેવાય સ્નાન કરવું જોઈએ પછી ભો ભોજન પેલા હાથ ધોવા જો જોઈએ દાંત દિવસમાં બે વખતે સવારે અને રાત્રે સુતી વખતે સાફ કરવા જોઈએ સ્વચ્છ કપડાં પેરવા જોઈએ નખ સમયસર કાપવા જોઈએ, એવું બધું આપડા શરીર ની સ્વચ્છતા નું ભી ધ્યાન રાખવું જોઈએ અને ઘરની સ્વચ્છતા આપે શું કેવાય દરરોજ ઘરની સાફ સફાઈ કરવી જોઈએ દરરોજ ડસ્ટિંગ કર વુ જોઈ એવું બધું કરી તો આપડું ગરભી એટલું સરસ અ શું કેવાય આપડે ચોખું રાખી શક અને સરસ ક્લીન હોય તો આપને બ ધી જે સ્ફૂર્તિ અને સરસ આનંદ નો અનુભવ થાય છે.
એ તો તમે સાચું જ કીધું અને આ જે આજકાલ આપડે જોઈએ કે આપણા ઘરને તો આપણે સ્વચ્છ રાખતા જ હોય છે પણ આસપાસ શેરીમાં કે ગામમાં જ્યાં ત્યાં લોકો કચરો ફેંકતા હોય છે એના માટે પણ એટલું આપડે કહી શકાય કે એવું ના કરવું જોઈએ અને આપડે પોતે પણ જો આપણો કચરો જે અત્યારે તો સરકાર દ્વારા જે કચરાઓની ગાડી આવે છે એ ઘરેથી લઈ જાય છે. એવી બધી સુવિધા બહાર પાડવામાં આવેલી છે તો આપણેે એનું યોગ્ય રીતે ઉ કીએ અને જ્યાં ત્યાં કચરો ના ફેલાવવો જોઈએ જેના કારણે પ્રદૂષણમાં પણ વધારો થાય છે અને લોકોની તબિયત અને હેલ્ લ્થ પર પણ અસર પડે છે.
સાચી વાત છે આરૂ અત્યારે તો સરકાર દ્વારા ભી કેટલું સરસ સફાઈ અભ ભિયાન ચાલુ કરવામાં આવે છે, દરેક સિટી અ દરેક શહેરોમાં કે નાના ગામમાં બધે દરરોજ કચરાની ગાડી આવે છે કે જેથી આપડણે દરરોજ નો આપડો જે ઘરનો કચરો હોય એમાં નાખ દેવો જોઈએ અને સરસ આપડું ઘર સ્વચ્ છ રાખું જોઈએ આપડી અ શું કેવાય શેરીઓ મોહલ્લાઓ સ્વચ્છ રાખવા જોઈએ, જો આપણેે એક વ્યક્તિ સફાઈ કરીશું ને તો આપને જોઈને બીજા ભી પ્રે પ્રેરણા લેશે અને એ સાફ સફાઈ રાખશે ને તો એમ ધીરે ધીરે એક પછી બે પછી બધા એવી રીતના સફાઈ રાખ તો કે આ થોડા દિવસોમાં આપણો દેશ અને આપણું રાજ્યો બધું સરસ સ્વચ્છ અને શું કેવાય સ્વસ્થ થઈ જશે
તો તમે એકદમ સાચું કીધું, અને તમે જોયું હશે, જ્યાં જાહેર જગ્યામાં અમુક જગ્યાએ જ્યાં કચરો ફેલાયેલો હોય તે જગ્યાએ, માખી મચ્છર નો પણ ઉપદ્રવ એટલો વધારે હોય. હોય છે, જેના કારણે લોકો બીમાર પડતા હોય છે, આસપાસના લોકોને પણ ઘણી તકલીફ થતી હોય છે. દુર્ગંધ ત્યાંથી બહુ ફેલાતી હોય છે. એ બધા પ્રશ્નો ઓનું અ, જે ઉકેલ માટે આપડે પોતે પણ ધ્યાન રાખવું જોઈએ, અને લોકોને પણ સમજાવવા જોઈએ કે, આ રીતે જાહેર માં કચરો ના ફેંકવો જોઈએ. અને અ, સાફ-સફાઈ નું પણ આપડે ધ્યાન રાખવું જોઈએ. હા.
સાચી વાત છે. આપડે, આપડે શું કેવાય, ઓલું નથી કહેવાત. કે પેલા જો કઈ ભી વસ્તુ નો બદલાવ આપડે લાવું હોય ને, તો એ આપણાથી શરૂ કરવું જોઈએ જો આપણે બદલાવ લાવીશું ને, તો આપને જોઈને બીજા બી અને એ બી બદલાવ લાવશે. એટલે, આપડે જો આપડું ઘર સરસ સ્વચ્છ રાખીશું. આપણું શરીર સ્વચ્છ રાખીશું, તો આપને જોઈને બીજા પ્રેરણા લેશે, અને એ ભી એવું કરશે, અને બીજા બે વ્યક્તિઓને ભી કરવાનું કેશે. તો આપડે સરસ, શું કેવાઈ, અ.. બધા સ્વચ્છ, સરસ, અને ભારત ને ભી સ્વચ્છ રાખી શકશું.
એ તો તમે સાચું જ કીધું, અને આપડે પણ જે રોજિંદા જીવનમાં આપણેે થોડાક નિયમોનું પાલન કરવું જોઈએ, કેમકે આ જેમ કે આસપાસ આપડી સફાઈ રાખવી. પાણી પણ આપણે ઉકાળીને પીવું જોઈએ. હાથ ધોઈને જમવું જોઈએ. આપણું જે ખાવાનું છે, એ પણ ઢાંકેલું, વ્યવસ્થિત રાખવું જોઈએ, અને જો વધારે વાસી આપડે ખાવાની અમુક લોકોને ટેવું હોય છે કે, વધેલું ભોજન છે, તે બીજું બીજ દિવસે પણ ખાતા હોય છે, પણ એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, વાસી ભોજન પણ આપણે ખાવામાં આવે, તો એનાથી પણ આપે શરીર માં ઘણી બધી તકલીફો થતી હોય છે.
સાચું વાત કીધી તમે. બો, આપડે શું કહેવાય, તાજું અ, ભોજન જ લેવું જોઈએ, અને આપણે જેટલું જરૂરી હોય, એટલું જ ભોજન બનાવવું જોઈએ, નાકે વધારે બનાવવું જોઈએ, જેથી આપણે એટલે બને ભોજન બનાવીએ તો તે ભોજન વધે, અને આપને એમ થાય કે, અન્ન નો બગાડ ના કરીએ. એટલે, આપણે એ ભોજન ફ્રીજમાં રાખી, અને બીજે દિવસે વાસી ભોજન ખાઈએ, તો એવું ન કરવું જોઈએ. અને આપણે જે એટલું જરૂરિયાત હોય, એટલું ભોજન બનાવીને જ સરસ. વાસી ન ખાવું જોઈએને, તાજું જ ખાવું જોઈએ. એ બી તમારી સાચી છે. એના લીધે ઘણી બીમારીઓ પ્રમાણ ભી વધે છે અને સ્વચ્છતા ના જાળવીએ. એના લીધે ભી કેટલી બધી બીમારીઓ થઈ શકે. તો આપડે સ્વચ્છતા ભી જાળવવી જોઈએ. બધું સરસ, પાલન ભી કરવું. સ્વચ્છતાઓ નુ, કે રસ્તા પર ગંદગી ન કરવી જોઈએ. ખોટો પાણી નો બગાડ ન કરવો જોઈએ. પર્યાવરણ, વૃક્ષ હોવા જોઈએ. પર્યાવરણનું ભી રક્ષણ કરવું જોઈએ. એ બી એક પ્રકારની સ્વચ્છતા જ છે.
એ તો તમે એકદમ સાચું કીધું, અને આજકાલ આપણે જોતા જોય, લોકોને જો કઈ પણ નાની-મોટી જેવી બીમારી હોય, જેમ કે શ્વાસની બીમારી છે, આજકાલ અ, ગયા વખતે આપણે જોયું કે, જે કોરોના અને જે ભયંકર બીમા રીઓ છે એ શ્વાસથી જ ફેલાતી હોય છે, એટલે જે હવામાં એના કણ ફેલાતા હોય છે, એના કારણે એકબીજાને ચેપી રોગો થવાની પણ શક્યતા રહે છે. એટલે, જો આપણે કોઈ એવી બીમારી હોય જે વાયરસ થી ફેલાતી હોય તો આપડે જે છીકા આવે એના પેલા કે ઉધરસ આવે એના પેલા મોઢે હાથ રાખી કે રૂમાલ રાખી એવી ટેવ પાડવી જોઈએ કાર કારણ કે એના લીધે બીજા લોકો પણ સંક્રમિત થતા હોય છે અને એ લોકો ને પણ મુશ કેલી નો સામનો કરવો પડતો હોય છે એટલે અમુક આદતો આપડે સારી રીતે રાખશું અને અમુક વસ્તુઓનું ધ્યાન રાખશું તો જે બીમારી વધતી જતી હોય છે પણ આપણેે અટકાવી શકીશ
સાચુ સર વાત કરી સાથે પાછા